હલો. હા, કેમ છો તમે?
મજામાં, શું તું કેમ છે?
હું, પણ મજામાં છું. આજે હું સોશિયલ મીડિયા વાપરી રહ્યો હતો, અને એક વિચાર આવ્યો.
કયો વિચાર?
કે સોશિયલ મીડિયા આપણા માટે સારો છે, કે ખરાબ?
આ વિચાર સારું છું. આ તો ઇન્ટરેસ્ટિંગ અ પ્રશ્ન છે, અને મને લાગે છે કે એના ફાયદા પણ છે, અને નુકસાન પણ.
હા, મને પણ એવું જ લાગે છે.
તુ કઈ સોશિયલ મીડિયા એપ યુઝ કરવાનું છે?
ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ. તમે?
અ હું પણ ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ યુટ્યુબ અ વાપરું છું, સાથે ટેલિગ્રામ પણ, અને સ્નેપચેટ.
એ તો સરસ વાત છે. આ આજકાલ લગભગ બધા લોકો સોશિયલ મીડિયા વાપરે છે.
આ વાત સાચું છે. નાના બાલકોથી લઈને મોટા લોકો સુધી, અને નાના બાલકોની કઈ જરૂરત મળ્યા છે, આ સમજ નથી પડે છે.
હા, એ તો સાચી વાત છે. તને સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાયદો શું લાગે છે?
મને લોકો સાથે કનેક્ટ થઈ મે મજા આવે છે, અને આ બહુ કામ પડે છે.
હા, દૂર રહેતા રિલેટિવ સાથે પણ વાત કરી શકાય.
આ વાત સાચું છે. હા દું અને ફોટો અને વિડીયો પણ શેર કરી શકે.
બિલકુલ, સોશિયલ મીડિયાથી ન્યૂઝ પણ જલ્દી મલી જાય છે.
આ દુનિયામાં સાચું ચાલે રહ્યું છે, એ ખબર પડી જાય છે, આ વાત સાચું છે.
હા સ્ટુડન્ટ્સ માટે પન યુઝફુલ છે
હા સાચું છે. કઈ રીતે?
એ એજ્યુકેશનલ વિડીયોઝ અને સ્ટડી મટીરિયલ્સ, એક એકદમ સરળતાથી મળી જાય છે. યુટ્યુબ પર ઘણી સારી લર્નિંગ ચેનલ્સ છે. મને પણ ક્યારેક સ્ટડી માટે વિડીયોઝ જોવું ગમે છે.
હમ્મ. આ તો બહુ કામમાં માં આવે છે. સોશિયલ મીડિયાથી નવી સ્કીલ્સ પણ શીખી શકાય. આ હું કુકિંગ, ડ્રોઈંગ, એડિટિંગ અને ઘધું કામ આવે છે, પણ દરેક વસ્તુના બે અ પક્ષ હોય છે
હા, એ તો તને સાચી વાત કહી. સોશિયલ મીડિયાને કેટલાક નુકસાન પણ છે. તને સૌથુ સૌથી મોટું નુકસાન શું લાગે છે?
મને સૌથુ મોટું નુકસાન ટાઈમનું બગાડવામાં, બહુ કામ આવે છે. જે સોશ્યલ મીડિયા
બિલકુલ, ક્યારેક દસ મિનિટ માટે એપ ખોલો, અને એક કલાક ક્યાં નીકળી જાય ખબર જ નથી પડે. રીલ્સ જોવામાં ટાઈમની ખબર જ નથી થી પડતે
આ આદત ઘના લોકોને થઈ ગઈ છે, હું પણ એકનું દો ઘંટું યુઝ કરું છું.
હા, ખાસ કરીને યંગ જનરેશનમાં આ આદત બહુ થઈ ગઈ છે તને લાગે છે કે સોશિયલ મીડિયા એડિક્શન બની શકે?
આ ચોક્કસ વાત છે, આ બની શકી. મને લાગે છે.
હમ કેટલાક લોકો રોજ ઘણા કલાકો સોશિયલ મીડિયા પર હોય છે.
હા, અને પછી સ્ટડી કે કામ પર અસર પડે છે. સ્લીપ પર પણ અસર પડે છે.
હા એ તો તેણે સાચી વાત કહી. ઘણા લોકો રાતે મોડું મોડું મોડી સુધી ફોન વાપરે છે. તને ક્યારે એવું થાય છે?
હા, ઘની વાર, મને ઘની વાર હોય છે આ.
મને પણ. પછી સવારે ઉઠવામાં પ્રોબ્લેમ થાય છે.
આંખ દુઃખી નહીં પડે, બહુ દુખી છે.
સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ પણ બહુ અ બધા હોય છે.
હા, દરેક વાત સાચી હોય એ જરૂરી નથી. બહુ વાત ખાટો છે.
હા, એટલે કોઈ પણ માહિતી ચેક કર્યા વગર માનવી ન જોઈએ.
હા, આ વાત સારું છે બિલકુલ. સાયબર ક્રાઈમ પર સાયબર ક્રાઈમ પણ મોટો ઈસ્યુ બની રહ્યો છે. છે.
હા, ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. એટલે પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરતા સાવધાની રાખવું જોઈએ. પાસવર્ડ પણ સ્ટ્રોંગ હોવો જોઈએ, અને ઓ ટી પી ક્યારે બીજા સાથે શેર ના કરવો જોઈએ.
સારું વાત છે. પાસવર્ડ અને ઓ ટી પી આપને પાસે રાખવો છે. સોશિયલ મીડિયા પર સ્ટ્રેન્જર સાથે વાત કરવા પણ ધ્યાન રાખવું જોઈ છે. આ દરેક વ્યક્તિ પર ભરોસા ના કરે શકે.
હા, એ તો તેને ખૂબ જ સારી જ વાત કહી. તને લાગે છે કે સોશિયલ મીડિયા કોન્ફિડન્સ વધારે છે?
આ કેટલાક લોકો માટે, હા. બહુ, બહુ અ ડ્રોઈંગ માટે, બહુ લોકો એના કલાકારી દેખાવે છે. લોકો પોતાની ટેલેન્ટ દુનિયા સમસ્ત મૂકી શકે કે છે. સિંગર, ડાન્સર, આર્ટિસ્ટના પ્લેટફોર્મ મલે છે.
હા, એ તો તને સાચી વાત કહી. લોકો પોતાની ટેલેન્ટ દુનિયા સમક્ષ મૂકી શકે છે. પન ક્યારેક કમ્પેરિઝન પન વધી જાય છે. લોકો બીજાની લાઈફ જોઈને પોતાની લાઈફ સાથે કમ્પેર કરે છે.
આ વાત સાચું ક્યું છે. અને પછી દુખી થાય જાય છે. સાચું.
હં, પણ સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુ, રિયાલિટી નથી હોતી.
સરસ વાત છે. ઘણી, ઘણી વાર લોકો બેસ્ટ મુમેન્ટ જ પોસ્ટ કરે છે. એલાઇટ ક પેરિઝન કરવું યોગ્ય નથી.
એ તો તને સાચી વાત. કઈ. તને રીલ્સ જોવું ગમે છે?
હા, મને રીલ બહુ ગમે છે, પણ લિમિટમાં.
કઈ ટાઈપની રીલ્સ ગમે છે તને?
મને, કમેડી ટાઈપનું, એજ્યુકેશન ટાાઈપનું, અને ગ્રોન ટાઇપનું બહુ, બહુ ટાઈપનું રીલ ગમે છે.
એ તો સરસ વાત છે. મને ટ્રાવેલ અને ફેક્ટ્સવાલી રીલ ગમે. સોશિયલ મીડિયા થી બિઝનેસને પણ ફાયદો થાય છે. એડવર્ટાઈઝિંગ માટે યુઝફુલ છે.
આ વાત સાચું કહું છું તું. અ નાના બિઝનેસ પન પોતાના પ્રોડક્ટ પ્રમોટ કરી શકે. કે છે. ઓનલાઈન પ્લેટફોર્મમાં, અ આ એક મોટો ફાયદો છે.
હા, તને લાગે છે કે બાળક કો એ સોશિયલ મીડિયા વાપરવું જોઈએ?
આમ. વાપરી શકે, પણ પેરેન્ટની ગાઈડન્સ સાથે. કાય કે બાળકો ડિસ્ટ્રેક્ટ હોઈ જાય છે.
હા, એજ અનુસાર લિમિટ હોવી જોઈએ, અને સ્ક્રીન ટાઈમ પન કન્ટ્રોલમાં હોવો જોઈએ. તને રોજ કેટલો સોશલ એ કેટલો ટાઈમ સોશિયલ મીડિયા પર અસર થાય છે?
લગભગ એક થી દો કલાક. અને તમારો?
ક્યારેક વધુ થઈ જાય છે. મને લાગે છે કે બેલેન્સ કરવું જરૂરી
આ વાત સાચું છે. બેલેન્સ કરવામાં બહુ જરૂરી છે સોશિયલ મીડિયાનું. સ્ટડી, ફેમિલી અને હેલ્થ માટે પણ ટાઈમ આપવા જોઈએ. સોશિયલ મીડિયા આપણું પૂરો જીવન નથી.
હા, એ ફક્ત એક ટૂલ છે. સાચો ઉપયોગ કરીએ તો ફાયદો થાય, અને ખોટો ઉપયોગ કરીએ તો નુકસાન. એટલે પ્રોબ્લેમ સો સોશિયલ મીડિયામાં ત નથી, પન એને વાપરવાની રીતમાં છે.
આ વાત સાચું કહું છું, તું. અમ્મ. પણ એ વાપરી રીતેમાં છે. બહુ સરસ વાત કરી છે.
હા એ તો તને ખૂબ જ સરસ જ વાત કહી. તો આપણો નિષ્કર્ષ શું?
કે સોશિયલ મીડિયાના ફાયદા પણ છે. અને નુકસાન પણ
હા એ તો તને ખુબ જ તરસ જ વાત કરી અને આપણે એનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ આપણે સોશિયલ મીડિયાને લિમિટમાં જ અ યુઝ કરવું જોઈએ અ અને સોશિયલ મીડિયા ને તે તે તેને બેલેન્સ કરવું જોઈએ ફેમિલીની સાથે પણ ટાઈમ વી
આ વાત સાચું કવું છું તું ફેમિલી સાથે ટાઈમ અ સ્પેન્ડ કરવાનું બહુ જરૂરી છે. તો સોશિયલ મીડિયા સારો છે કે ખરાબ?
મારા મતે તો તમે એને કઈ રીતે વાપરો છો એના પર આધાર રાખે છે. અને અ તમે એને ક ખૂબ ઉપયોગ કરો અને લિમિટમાં ન કરો તો એ ખરાબ છે. પણ એને લિમિટમાં કરો અને એનાથી ફાયદો નીકાળો તો એ સારું છે.
આ વાત સાચું કહું છું તું અમ્મ હું પણ સોશિયલ મીડિયાનો લિમિટ મે યુઝ કરું છું. ચાલો આજ થી સોશિયલ મીડિયા નો સ્માર્ટ ઉપયોગ કરીએ ડન.
હા હા ચાલો આપને મળીને વાત કરીએ.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.